હલો.
હેલો.
હા બેન કેમ છો?
મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન, તમને મારી અવાજ આવે છે?
અહા આવતી છે.
હમ્મ તો તમારી પાસે ટાઈમ છે ખરો.
હા છે.
હમ્મ આજે હું છે ને તમારી જોડે છે ને રમત ગમત વિશે વાતો કરવા માંગુ છું તો રમત તો વિશે હું જો કેવું ને તો રમતો ના ઘણા પ્રકારો છે જેમ કે અ રમતના તો પ્રકારો તો પછી હું કહું છું પરંતુ પહેલે એક કેવા માંગુ છું કે રમત ગમત એ શારીરિક અને માનસિક વિક વિકાસ માટે ખૂબ જ જરૂરી પ્રવૃત તી છે તેમાંથી શરીર સ્વાસ્થ રહે છે અને ર ન રમતના ફાયદા અને ભારતમાં તેના દર્શકોને સંખ્યા દર્શાવતી ઘણી બધી વસ્ તુંઓ હોય છે તો તેના માટે હું રમત ગીમત ના છે ને ફાયદા બતાવું છું તમને શારીરિક તંદુરસ્તી રહે છે, માનસિક શાંતિ રહે છે. એકાગ્રતા રહે છે ને પછી આ બધું તો ખુબ જ ખાસ કેહેવાય છે અને હું રમ તો વિશે જો કહું ને તો ઈન્ડોર રમતો વિશે કહું તો એ ઘર અથવા હોલ ની અંદર રમવા અ રમતી રમતો છે જેમ કે ચેસ કેરમ અને ટેબલ ટેનિસ આ રમતોથી માનસિક ક્ષમતા અને એકાગ્રતા વધે છે અને આ તો ઘરની રમતો થઈ ગઈ છે એની પછી હું આઉટડોર રમતોની વિશે વાત કરું ને તો મોટા મેદાનમાં રમ રમવાતી રમતો જેમ કે ક્રિકેટ ફુટબોલ હોકી કબડ્ડી આ રમતો શારીરિક તાકાત અને સ્ફૂર્તિ વધારે છે રમ રમત ગમતમાં તો ઘણા બધા ફાયદાઓ છે તે આપણા શરીરમાં ફિટનેસ બહુ લાવે છે. અને આપડે ર રમીએ ગમીએ તો તે હિસાબથી શું છે કે આપણે બોડી આ બ આપડા બોડીના પાર્ટ જે પણ છે તે ખૂબ સારી રીતે કામો કરે છે એટલે આપડે દરે થોડું ઘણું તો રમવું જ જોઈએ અને બાળકો તો રમતા હોય છે એટલે એ લોકોને કોઈ પ્રોબ્લેમ થતું નથી ખાસ કરીને તમે જો ચાલીસ વર્ષ પછી જે બી મહિલાઓ છે વધારે પડતી જેન્ટ્સ નું તો નહી કહીશ પરંતુ મહિલાઓને કાફી અ તકલીફોનો સામનો કરવો પડે છે કારણ કે એ ઘર પોતાના ઘરમાં એવી રીતે વિખરાઈ જાય છે ને કે એ લોકોને અ પોતાની શરીરનું ધ્યાન રાખવા માટે એમને ટાઈમ જ નહીં મળે એટલે એ લોકો ને બી છે ને રમત ગમત થી થોડું ઘણું નહીં વધારે તો ચાલવું જ જોઈએ ચાલીને પણ થઈ જાય છે થોડું દડવું છે થોડુંક ફૂટબોલ રમી લો ક્રિકેટ રમી લો અરે ઘેરમાં આપડી આપડી ફેમિલી સાથે ત રમવું જોઈએ એ લોકનાભી શરીર માટે ખૂબ જ અગત્યનું છે તમે કઈ કેવા માંગો છો બેન
હા તમે સાચી વાત કીધી મેદાન રમત તો આ રમત તો ખુલ્લા મેદાનમાં જ રમવું જોઈએ ને આ શરીર માટે સારું હોય છે ને ઘેના રમતો રમતો પણ અલગ હોય છે ને પછી બહારમાં ક્રિકેટ ને ફૂટબોલ બધું જ રમતો સારું હોય છે શરીરના માટે સારું રહે છે અને તમે જે કીધું હાચું કીધું અને શાળામાં કોલેજમાં રમત ગમત હોવું જ જોઈએ કારણ કે જયારે શાળા અને કોલેજમાં રમત ગમત હોય તો બી દ્યાર્થીઓનું ને શિક્ષક નું બધા નું શરીર સારું રેય છે તેનાથી ફિટનેસ આવ આવે છે અને યોગા પણ જરૂરી છે તેમાં શરીર સ્વછતા રાખવામાં મદદ કરે છે આપડે રોજ ઓછામાં ઓ છું અડધૂ કલાક કોઈ પણ રમત રમવું જ જોઈએ જો તમે શાળા કે સ્પર્ધા માટે કોઈ ખાસ પ્રકારની નિધન દ માં પણ લખેલું હોય છે તમે કઈક બોલો છો બીજું કઈ
હા બેન તમે જે પણ કીધું ને ત્યા સારું કીધું છે બે અ રમત ગમત ના છે ને હું ફાયદાઓ જો તમને બતાવું જેમ કે રોગપ્રતિકારક શક તિ અ નિયમિત રમતો રમત થી છે ને શરીર ની રોગોમાં સામે લડવાની શક્તિ વધે છે અને માનસિક તણાવ ઘટે છે રમત દરમિયાન શરીરમાં એન્ડોફેનિન નામનું હોર્મોન મુક્ત થાય છે જે મૂળ સુધારે છે નેતૃત્વ ગુણો વિશે જો હું વાત કરું ને તો ટીમમાં રમવાથી સહકાર નિર્ણય શક્તિ અને આરોગવાની આગેવાનની લેવામાં ગુણો ખીલે છે અ શિસ્ત રમતો વિશે વાત કરું તો નીય રમતના નિયમોમાં છે ને પાલન કરવાનું જીવનમાં સમયયાલન અને શિસ્ત આવે છે ગુજરાતની પ્રખ્યાત જો રમત તો વિશે વાત કરું ને તો જેમ કે ગિલ્લી દંડા ખોખો અને કબડ્ડી લંગડી અને સાંતા કુકડી સંતા કુકડી એ બધી રમતો છે ને ગુજરાત ની પ્રખ્યાત રમતો છે જેમ કે મે ગીલી દંડા વિશે વાત કરી ને ત્યાં ગામડાઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને ખોખો અને કબડ્ડી ત સારી ક્ષમતા અને ઝડપ વધારે વધારતી દેશી રમતો છે અને લંગડી અને. સ સંતોડી આહ. સંતુળિયઓ એટલે સાતુલું છે ને બાળકો માં સમૂહ ભાવના. વધારતી રમતો છે. જો આ બધી વસ્તીઓ છે ને આપડા બધાને રમતો વિશે છે ને. અ ખુબ જ અગત્યની બધી છે. આપડણે રમતું તો ખુબ જ રમું જોએ નાના ભૂનકાઓ તો ખુબ સારી રીતે રમે છે. અને પોતાનું શરીર. સારું રાખે છે તમે કઈ આગળ કેવા માંગો છો. .
હા એ આપણા હા મે સાચું હતું એ આપણા શરીરિક અને માનસિક વિકાસ. માટે ખૂબ જ જરૂરી છે તે માત્ર સમય પસાર કરવાનું સાધન નથી પણ. તંદુરસ્ત જીવનની આધાર છે તે આપણને. અનુશાસન એકતા અને હાર જીતને સમાન ભાવે સવતા શી. ખાવે છે રમત ગમતથી શરીર ન સ્નાનુઓ. મજબૂત થાય છે તે લોહીનુંું પરિભ્રમણ વધારે છે. અને. અને પાચનની ક્રિયા સુધારે છે તેનાથી માનસિક તડાવ. ઓછો થાય છે નિયમિત રમવાથી. આત્મવિશ્વાસ વધે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં. પણ વધુ સારો દેખાવ રહે છે. તમે કઈ કેવા માંગો છો.
હા બેન તમે જે પણ કીધું ને સારું કીધું છે. જો હું રમત ગમત વિશે વાત કરું ને તો જો આજકાલ છે ને એટલી બધી. સ્પર્ધા હોય છે ને રમતમાં આપણે જેમ કે. દોડ દોડ છે સંતા કોકડી છે કુ અ. અ ફૂટબોલ છે વોલીબોલ છે ક્રિકેટ છે કબડ્ડી છે. ને આ બધી રમતોમાં તો છે ને આપડે દેશમાં ઘણો નામ પણ લોકો કમાય છે જેમ કે ક્રિક. ્રિકટ છે ઇન્ડિયા પાકિસ્તાન ક્રિકેટ. થાય છે તેમાં પણ આપણી ઇન્ડિયા ખુબ જ નામ કરે છે અને એની પછી જો હું વાત. કરું ફૂટબોલ છે અ ફૂટબોલ માં બી ખુબ સારા સારા. પ્લેયર્સ છે આપણા. અહં અને એની પછી વાત કરું તો ખોખો છે એ બધું તો સ્કૂલ માં રમતો રમાડવામાં આવે. છે બધા છોકરાઓને અને એક આપણે સ્કૂલ માં પણ જો રમત ગમત ની એટલી. વિશેષતાઓ છે ને કે સ્કૂલ માં એક સબ્જેક્ટ તો હોય જ ખરો. અ અને તેમાં છોકરાઓ રમતો રમે છે ને ખુબ જ આનંદ લે છે બધા છોકરા. એ લોકોને શું છે કે આખો દિવસ ભણવાથી જે સ્ટ્રેસ થાય છે ને તેમાં જો એ લોકો થોડુંક. રમી લે છે ને તો એમ લોકોનું ટેન્શન થોડું ઓછું થઈ જાય છે. રમત ગમત રમત રમતો થી છે ને આપડા લોકોને ઘણો. ફાયદો થાય છે છોકરાઓને બી થાય છે અને કેટલાક લોકો તો ખબર છે કે રમતમાં પો પોતાનું આખું કરિયર બનાવી લે છે જેમ કે. ક્રિકેટર કોઈ બની જાય છે કોઈ વોર્ડ અ. વોલીબોલ પ્લેયર બની જાય છે કેટલાક લોકો તો જો ખોખોમાં બી આપડી. ઇન્ડિયાની છોકરીઓ ખુબ જ નામ કમાવ્યું છે અને ક્રિકેટ. માં બી ઘણી છોકરીઓ જાય છે. એટલે રમતો તો અહીયા થી આપડે ગુજરાત નુ જ નહી ઈન્ડિયા ન જ નહી. પરંતુ આંતરરાષ્ટ્રીય એટલે બહાર દેશોના લોકોને બી. અ ખૂબ જ ઉપયોગી બને છે અને તેમને જીવનમાં કઈ બનવાનું અને કઈ કરવાનું. અ એક તક પણ છે આપણેે જે હિસાબ થી રમત ગમત ને લઈએ ને. તો તે કમાવાનો બી એક જરિયો છે પ્લસ ફિટનેસ નો બી છે. એટલે આપણા બધાને તેનાથી ઘણો ફાયદો થાય છે. તમે કઈ કેવા માંગો છો બેન આગળ.
હા. હ નિયમોનું પાલન પણ કરવું જોઈએ રમત ગમતમાં બધામાં નિયમો. અલગ અલગ જ હોય છે હાર પાચવાવી અને જીત માટે મહેનત. કરવી જેવા ગુણો શીખવે છે અભ્યાસ કે કામ ભાર. પછી રમવાથી મન પ્રકુલિત થાય છે અને તાજગી મળે. છે ટીમમાં રમવાથી એકતા અને સહકારની ભાવના ખીલે છે આજના સમયમાં ગણ તર ની સાથે. સોરી ભણતરની સ‌ઇ સાથે શારીરિક પ્રવૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી જ શાળા અને કોલેજમાં પણ પોઘા બધા વિશેષ સ્થાન આપવામાં આવે છે. બીજું કઈ.
હા બેન હા બેન સરસ. કીધું છે જો મેં રમતો ભી રમતો તો એમ તો બહુ બધી હોય છે. પરંતુ છે ને હું મારી ફેવરેટ રમત છે ને ખો ખો વિશે કઈ કેહેવા માંગુ છું. ખોખો એ ભારતની ખૂબ જ લોકપ્રિય અને પરંપરાગત મેદાનની રમત છે. આ રમત શારીરિક સ્ફૂર્તિ ઝડપ અને ટીમવર્ક પર આધારિત છે. ખોખો રમતો રમવા માટે શું છે કે શરૂઆતમાં ખોખોની. શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ખાસ કરીને મહારાષ્ટ્ર રા્ટ રાજ્યમાં આ રમત ખૂબ રમાતી હતી. અને તેના મહત્વ હું કહું ને તો જૂના જમાનાના રથ પર રમાતી. રમતો પરથી આ રમતો વિકાસ થયો હતો. માન માનવામાં આવે છે. કારણ કે સં આપડે આગળ જો કહું ને સંસ્થા વિશે. તો ભારતમાં ખોખો. ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા આ રમત નું સંચાલન કરે છે. ખો ખો. નું મેદાન લંબચોરસ હોય છે પુરુષો અને મહિલાઓ માટે. મેદાનનું માપ સતાવીસ મીટર લંબાઈ અને છ સોળ મી. મીટર પહોળાઈ હોય છે. ખેલાડીઓ દરેક ટીમમાં કુલ બાર ખેલાડીઓ હોય છે પરંતુ અ મેદાન પર એક સમયે માત્ર નવ ખેલાડીઓ જ રમે છે બા. કી ના ત્રણ ખેલાડુ ખેલાડી તો અવૈજી તરીકે બહાર બેસે છે. એ આ તો છે અ ખો ખો વિશેની વાતો છે. તો હું મને તો ખોખો બહુ ગમે છે અને મારું ફેવરેટ છે બધા ખોખોમાં શું છે આપણે રમીએ તો તેના માટે પણ આપણા ફાયદાઓ ખુબ જ છે તો. હજુ પણ બહુ બધું કહેવાનું છે ખો ખો વિશે પરંતુ. આપણે જે પણ વાતો કરી છે ને તેનાથી તો હું. મને તો ખુબ જ આનંદ આવ્યો છે બેન તમને કેવું લાગ્યું છે.
મને પણ ખુબ જ સરસ લાગ્યું છે ને તમારી વાત પણ સાચી જ છે.
અ સારું છે તો પછી તમે મારી જોડે વાત કરી ને તેના માટે આપનો ખુબ ખુબ આભાર.
તમારું પણ આભાર.